હાલો હલો.
હલો.
હલો.
હલો.
તમને મારો અવાજ આવે છે?
હા. તમને આવે છે મારો અવાજ?
હા આવે છે.
હલો.
હલો.
હેલો હા બોલો.
કેમ છો તમે?
બસ મજામાં જો એકદમ. તમે કો કેમ છો?
બસ એકદમ મજામાં. જમી લીધું તમે?
હા બસ જો હમણાં જ જમી.
અચ્છા.
હા.
તમારી ડોટર?
મારી ડોટર ઘરે છે.
અચ્છા એવુ છે.
હા સુઈ ગઈ છે અત્યારે.
આજે એમને સ્કૂલે નથી મોકલી તમે?
ના આજે એને ઠીક નતું તો નથી મોકલી સ્કૂલે.
પેલા ધોરણમાં આવીય ને
હા એ પેલા ધોરણ માં આય
હ સાનવી નામ છે એનુ
હા જાહનવી નામ છે એનું
જાનવી કે સાનવી
જાનવી જાનવી
અચ્છા
હા તમને નથી ખબર
ના મને તો એમ હતું સાનવી છે
ના ના જનવી નામ છે એનું
કે જાનવી એ કેમ આવું ઓલ્ડ ફેશન નામ રાખ્યું
અરે માર સાસુ ને બહુ ગમતું હતું એ નામ એટલે
હ હ મને તો એમ કે સાનવીજ નામ છે કે હે હ શું કેવાય તમારી રાશિ ઉપરથી નામ આવ્યું હતું ને એલે એટલે મે સાનવી હશે
ના ના એવું નથી
તો રાશિ ભગવાન નું નામ રખાય
મારા સાસુ માનતા હતાા એટલે એમને રાખી દીધું
હ સારું કેવાય તમારી સાસુંમાંની બાકી ખબર છે પેલા ના જમારા ના સાસુ તો
હા એ તો છે જ મારા સાસુ એવા નથી આપડે જે કહીએ માની જાય એવા જ બહ કચકચ નથી કરતા એટલે સારું છે
હ હમ
હા શું કરે તમારા ઘરે બધા મજામાં
બસ મજામાં મજામાં
તબિયત પાણી કેવા છે બધાના
સરસ એકદમ સરસ છે આ તો મને ટાઈમ મળ્યો એટલે મેંકુ લાવો કે એલા મહિના થી વાત નહી કરી તમે તો ના કરો પણ અમે તો કરીએ ને
અરે ના ના એવું કઈ નઈિ મને ટાઈમ નઈ મળતો ને એટલે ફોન કરવાનું ભૂલી જવ કઉ છું
હ તમે તો ઉત્તરાયણમાં બી ના દેખાયા મેગડું
હા બોલો બોલો
ગર તમે આવશો દીનાબેન નાગે
ના એકચુલી માં હું આવવા નહી જતી પણ પછી મા મમ્મી ની એકદમ તબિયત બગડી ગઈ ને તો પછી હું ના આયાના ઘરે જતી રહ્યું
ઓહ આ તો એટ ન ના કીધું તારે મને ખબર પડી
કયા નૈના
હલા પેલા ભીખીભાઈની અ ભીખી બેનની છોકરી
જો એ ઓળખું તો કેટલા ટાઈમ થી જોયા નહીિને તો યાદ નહીિ આવ
ભલા તમાર સોસાયટી ની પેલી બીજી ગલી માં રે છે એ
કયા પેલા નૈ ના બેેન હા ચૌદ નંબર વાળા હા હા એમની જોડ તો વાત થાય મારી
હા હું એમની જ વાત કરું છું એમની દીકરી ના લગ્ન છે ને આ ડિસેમ્બર માં આવવાની છે કેનેડા
ઓહો આવવાની છે
હ શ્વેતા આવવાની છે.
તમને કોણે કીધું
મને ભીખી બહેન જ કેતા હતા
બરાબર મારી જોડે તો આવી વાત નઈ થઈ હા
ના ના એટલે હજુ કોઈને કીધું નહી પણ આ તો અમારું કેવું કે સગું થાય ને એટલે અમને કીધું તું હજુ ઘરગર નાને જ ખબર છે. તું શું કંઈ કશું ખબર નહી પડી કઈ રાત્રે ગઈ પણ એમની ખરી તો કેતી કે મારે તો ડેસ્ટિનેશન વેડિંગ કરાવું છે.
હવે કેનેડા જઈ આવી છી તો કરાવે હવે ડેસ્ટિનેશન વેડિંગ
હ હ એથી લોગોનુ જીઓ ખાઈ ખાયને ગયી તી ત્યામા
રહેવાનું
તાર બાપા અહીંયા હતી તો એ એવું બરડા પાડે ને એવી બરડા પાડે ને એવું થાય કે ના મન લઈ જાય તો સારું
તમારે બાજુમાં જ ને ઘર એમનું
હ એમનું જૂનું ઘર હઈ પણ હવે પેલી ગઈ છે ને બાર એ તો પાંચ વર્ષે આવવાની છે હવે તીયાર થઈ ગઈને ત્યાંથી
ઓ એને લવ મેરેજ છે ને
ના ના ઓરેન્જ મેરેજ જ છે.
બરાબર
કેમ કે શું કેવાય અહિયાથી ગઈ તી ને તો ત્યા પછી જો શો કે બે વરષમાં અહીંયા એ આ ભીખી બેને તય કોક રિલેટિવ હતું ને તો ત્યાં એ બી ત્યાં જ રહેતો હતો તો વાત ના ખાયતી તો વાત એ લોકો સહી જ વાત કરી નાખી
બરાબર
તો તહીંયાજ એ લોકોએ કરી દીધું અહીથી બધી વિધિ કરાઈ તી એમ
ઓનલાઈન એંગેજમેન્ટ કરાય દીધા હશે
તો બધું ઓનલાઈન ઓનલાઈન જ થઈ ગય છે આમ હારું ને આમ ના હારું એવું થઇ ગયું છે.
હા એ તો એવું જ ને હવે આપડે કોઈ દિવસ કરી ના હોય એટલે આપણને ના ગમે નવાઈ લાગે આપણને
ના ના તમારે પેલા સુરેશભાઈ ને ત્યાં કર્યું તું જ ને તમ નતા ગયા એ વખતે
ના મારે એમની જોડે બો સંબંધ નથી.
કેમ શું થવું તમનેને એમને તો સારું ખરું કુટુંબને તમારા કુટુંબ ને તો દિનેશભાઈ ના તો બો હારા ભાઈબંધ થાય
ના મારા પપ્પા ને પછી થોડું બોલવાનું થયું તું તો એ થોડું વધારે બોલી ગયા તા તો પછી મેં પપ્પા ને કીધું પપ્પા આવું તો સહન ના થાય એટલે પછી અમે થોડું ઓછું કરી દીધું એમની જોડ કામ પૂરતો જ સાબંધ માં પપ્પાને કશું કામ હોય તો જાય તહીંય અગાડે
મારા દિનેશભાઈ જાય
હા કોકોક ટાઈમે જાય ભાઈયા બી
બરાબર જવાદો નથી તું શાક માર્કેટ ગયતી તો ટામેટા નો ચોલીસ રૂપે પચોલા
બહુ મોંઘું થઇ ગયું છે એરા બધ
તમારે તંય તો વધારો હશે મને એવું લાગે છે.
હા હું તો જતી નહિ શાક લેવામાં સાસું જ જાય
હારું લો તમારે સાસું સારા છે પાપા કે જાય છે અમારે તો ઘરે કોઈ હોય નઈ એટલે મારે જ જવું પડે
ના અમા સાસુ બહ સારા કઉ છું નું
એટલે હું ગઈ ને આજે અરે બે દિવસ પહેલા તો વીસ ના પાંચસો મળતા હતા અનેરે ડબ્બલ ભાવ તો પાઈ આગળ ગઈ તો નહીય વધારે બગુ બાપા તો શાક તો બઉુ મોંઘું થઇ ગયું છે આવું તો આપણને ના પોસાય હવે આપણને કિલો ટામેટા તો બે દિવસમાં પતી જાય એસી રૂપિયા નામે બાપા બે દિવસ જ ચાલે ખાલી
સાચી વાત છે
એજ ને
મોંઘવારી વધે છે ભાઈ
એજ ને હમણાં મેં તમને બહ યાદ કર્યા હતા જહવીની બર્ડે ગઈ ને મે ક અઢી પાક સરસ ઈ ગયું તું
હા
તમે સી
ના મેં મારા મમ્મી સાથે સીવડાયું હતું એ સ સીવણનું કરે છે ને તો મેં એને કીધું તું કે મા બેબી માટે સીવી રાખજે તો એને જાહનવી માટે સીવેલું ફ્રોક
અરે કેવી ઢીંગલી જેવી લાગતી હતી નઈ સાલી
હા હવે તો મોટી થઈ છે ને તો મસ્ત લાગે છે.
હો હો બાપા એને ક મને આપી દે
દિવેલ લગાઈ લગાઈ ને આટલા સારા કર્યા છે એના વાર મેં
ઓ બાપા સારું થયું તમે લગાવું હો નતર તો બાપા પણ મોટી થાય પછી કપાઈ નાખશે.
હા એ તો એ જે જેની ચોઈસ હવે આપણને લાંબા ગમે એ લોકો ના ગમે- એટલે કપાઈ નાખે વળી આપણેે હું બોલવાના હતા એ લોકો
તો નાના હોય ત્યાં સુધી બોલે ભાઈ મોટા થાય તો આપણું હાભડવાનાય કઈ હતા બાપા
આપણને હામો જવાબ આપશે પછી તો
હા અને આપડે તો આપડા મમ્મી પપ્પાને હામો જવાબ આપીએ તો ઓહો સીધો લાફો એમનો
હા એ તો મારા મમ્મી તો બહુ જ માર્યું છે મને
એ તો પેલા ના એવું જ હતા પેલા તો એક આંખ કાડેને એટલે બેહી જવું પડે બાપા
સાચી વાત છે બોલાય જ નહી અમને આગળ તો આપડા થી કશું
એજ ને પેલી ચંપા કેહતી હતી પેલી ચંપા કેતી હતી કે જાનવી નો વાળ કે છે કેવા લાગે છે કેવા લાગે છે એટલે હારા જ લાગતા તા મે કીધું
એને તો બધી વાતમાં પંચાત
એતો કવ અમુ આવડા લાંબા વાર કરવા અને એ બી અટલી છે તો આટલા તો હારા જ કેવાયને તો કે મોટી કપાઈ નાખશે અલા મેં કીધું મોટી ની વાત પછી રાખો ને અતારે નાની છે એની મેથી મારો ને મોટા મોટા મેં તો અમારી છોકરીને પેલા કેટલા લાંબા વાળ હતા મેં કીધું અત્યારે કેવડા કરાઈ નાખ્યા ચાર વાર રહ્યા છે
એ તો એવું ને પોતાનું કોઈ ને નાખાયને એમે ચંપા તો ચોંપલી છે
એનું નામ સારું પાડેને ચંપા આખી ગામ ની પ શું કરે
માર હાહુ તો એને ચંપા ચોપલી જ કે છે,
એજ ને અલા બધી અમારે શું કેવાય? અમાર નીચે પેલા રહે છે ને ફ્લેટમાં એમને ઘેર બિલાડી લાયા હશે તો કે છેકે શું લાયા શું લાયા શું લાયા ચાર વાર પૂછયું અલા મેં કઉ કશું નઈ લાબિલાડી લાયાતા.
એમને ઘેર મૂકયા વીતી ને
હારું ને બોલતી તો બંધ થાય
આખું ઘર અલા વધાર બોલે બરાડા બરાડ કર નાખે ફ્લેટ માં
હ હ
તો આપડે ઘર છોડી જવું પડે એવું થાય.
હા
પકો તો બધા બય ણા બહેણા બંધ કરી ને બિલાડી છોડેની
હોવ એતો એવું જ ને
તારે એટલે એટલું પંચાયત કરો ને એટલી પંચાયત ને કે ના પૂછવાનું વાત બાપા
સાચી વાત છે.
એજ ને
જમી લીધું ત તમારી જોબ કેવી ચાલે છે ચાલુ છે હજી કે પછી છોડ દીધી
ના ના મેં તો હમણાં છોડી દીધી છે આ શું કેવાય મારે આ પગનું શું કેવાય અવ એ આ પાટો બાંધ્યો હતો ને મજકોડાઈ ગયો હતો પગ મારો
એમનો મજકોડાઈ ગયો હતો
બસ આ આ હું જેમ દાદરા ઉતરતી હતી ને મેં એ વડે એ વખતે વડે લિફ્ટમાં ના લીધી અને દાદરા ઉતરું લાવોને થોડું કસરત થઈ જાય બને આમ તો ઉતરતા થઈએ આપડે પણ ઉતરવા ગઈ તો એક દાદરો ભૂલી ગઈ તો પડી તો આ એ કર્યો તો પેલા જેમ તઈ જઈને કરાય આઈ
હાંચવોને બાપા હાંચવો મોટું દવાખાનું આવે તો શું કરવાનું
એવું એવું એવ થોડા દિવસથી નહી જતી હમણાં મેં બંધ રાખી છે હવે જઈસ થોડા દિવસને અમે કેટલા વખતથી રજા નથી લીધી હું રવિવાર એકસ્ટ્રા કામ કરવા જતી હતી.
બરાબર એટલે સારું હવે
આ પેલા અ શું કેય આ પીયુન આયા છે.
હા વાંધો ની વાંધો નય પછી વાત કરીએ આપડે
હા હા